હલો હલો હલો સંભળાય છે હા અવાજ ખબર નઈ
હા હા બહુ દિવસે એ ફોન કર્યો ને હા હ હ અને તો તો હ આયો હવે સિવલ આવાજ
હા અવાજ હા અતા છે પણ વચ્ચે વચ્ચે ને અવાજ મારો કટ તો લાગે છે
હા હા હા તમાર સાઈડ થી એવું છે બરાબર
હા એટલે કદાચ મારી બાજુથી છે ઓછું હશે બસ કઈ ન આ ગ્લોબલ વોર્મિંગ નું થોડું આવ્યું હતું લખવાનું તો મને થયું કે લાવ તમને ફન કરે છો.
બરાબર, ના ના સાચી વાત છે આવી રીતના એકબીજાને ફોન કરીએ તો કઈ કઈ આપણને ખબર ના પડતી એવા મુદ્દમ સમય વાળા જોડે વિચાર હોય તો આપડે કઈક સારું એવું નવું એડ કરી શકીએ આપણે એ ઉમેરી શકીએ એમ.
સાચી વાત છે.
બરાબર પણ જોને કે આ ગ્લોબલ વોર્મિંગની તમે હમ બોલો.
કેટલું તાપમાન વધી રહ્યું છે દિવસે દિવસે
હા, એજ ને, સાચી એજ કઉ છું હું તને હમ.
એટલું બધું તડકો અને એવું હોય છે ને કે રસ્તા પરની ડામર પણ, એકદમ પીગળી જાય છે. એટલો બધો તાપ પડી રહ્યો છે દિવસે દિવસે, પેલા તો
પણ અત્યારે આ લોકો, એટલા બધા ફેસિલિટી વાળા થઈ ગયા છે કે દરેક ના ઘરે મામૂલી લોકોના ઘરે પણ એસી હોય છે, હવે એસી અંદર બારની ઠંડી હવા અંદર ઘરમાં લાવે છે અને ઘરનું જે, ગરમ હવા હોય એ બહાર કાઢે, એ પણ મોટું ગ્લોબલ વોર્મિંગનું એક કારણ તો કેહેવાય જ, શું કેવું?
અને એ સી માંથી કેવું ચોલો સી એફ સીની- નીકળે છે ને ફ્લોરોફ્લોરો કાર્બન, તો એના લીધે ઓઝોન ઓજ સ્તર આખું તૂટતું જાય છે જેવું ઓજન નું સ્તર તૂટે છે, એટલે સૂર્યના જે કિરણો છે યુવી કિરણો. એ આપણા શરીરમાં પડે છે. એનું એક કિરણ પણ જો આપણા શરીરમાં પડી જાય ને તો આપણને, ચામડીનું કેન્સર થાય છે તો વિચારું કે, એ તો સ્તર ધીમે ધીમે ગાબડા પડતા જ છે તૂટવાનું છે, તો ભવિષ્યમાં લોકોને કેવી કેવી બીમારીઓ થવાની છે.
હમ ના ના સાચી વાત છે.
અને એના લીધે પહાડમાં કે પહાડી જે એરિયા છે, ત્યાં બધો બરફ પીગળતો જાય એટલે ત્યાં નદીઓ એની વહેતી થાય, તો પાણીનું સ્તર દિવસે દિવસે વધતું જવાનું તો પૂર આવવાની પણ સંભાવના એટલી છે.
હમ, બરાબર છે.
અને ખેતીમાં તો નુકસાન થાય જ છે કારણ કે, આટલી બધો ગરમી હોય તો કયો પાક સારી રીતે ઉગે બધો પાક બળી જ જાય.
બળી જ જાય સાચી વાત, લાગે એવું આ જે ગ્લોબલ વોર્મિંગની અસર છે ઘણી બધી જગ્યાએ બહુ મોટું મોટું, બ મોટો ભાગ ભજવી જાય છે એમ કે આ પાક પર એ પણ અસર જોવા મળે છે લોકોના સ્વાસ્થ્ય પર પણ, અસર જોવા મળે જેવી રીતના બલ માર્નિંગ વધે, એટલે ગરમીનું પ્રમાણ વધતું જાય છે.
હા.
એવું છે કેટલી ગરમી પડે છે, પણ આ લોકો કેમ આવું થાય છે ખબર, આવું નવી નવી ટેકનોલોજી તો બધી વધતી જ હોય મોટી મોટી કંપનીઓનું, ગંદુ પ્રદૂષણ હોય, એટલે એના લીધે એનું બધા ધુમાડાઓ હોય જેની ગેસ આાલકો છોડતા હોય, કે જેની વાતાવરણ પર અસર થાય, અને જે પહેલાના કરતા અત વૃક્ષોનું જે સંખ્યા છે એ ઓછી થઈ ગઈ છે.
હમ.
એટલે શું કરવાનું પેલા હમ
તે હવે લોકો કેવું છે કે વધારે પડતું કે ને કેવું ઉપકરણો વાપરવા માંડ્યા છે, તો જેટલું વીજળી વપરાશે, પાછું જેટલા તમે ઘરે ઘરે રૂમમાં પેલા તો એવું હતું કે એક ઘરમાં એક એસી હોય છે હવે તો, રૂમ દીઠ એસી થઈ ગયા છે. પેલી વસ્તુ તો, તો લોકો એ વધારે ગરમી વાતાવરણમાં એ કરે છે અને પેલા જેવું કેવું જાડવા બી નથી તો ઘર દી જો બે બે જાડવા હોય ને તો પણ ઠંડક રહેવા વાતાવરણમાં પણ મોટા શહેરોમાં પણ નથી અને ગામડાઓમાં. પણ નથી.
અને પેલા તો લોકોને મુસાફરી કરવી હોય તો કેવું પહેલાના જમાનામાં તો બળદગાળા ને એવું બધું હતું ભલે વાર લાગતી હતી પણ બધું સારું હતું એમ અને અત્યાર તો ઘરે ઘરે સાધનો થઈ ગયા છે. હવે એક વ્યક્તિ દીઠ એક સાધન હોય તો એક ઘરમાં તો હું તો કહુ મિનિમમ ત્રણ કે ચાર ત્રણ તો હોય જ તો એવા કેટલા બધા સાધનો થાય બધા અલગ અલગ લઈને નીકળે એટલે એના ધુમાડા પણ એટલા જ જોય હોય એટલે કેટલું બધું પ્રદૂષણ થાય. અને ઘણો બધો. અને અત્યાર લોકો એવું કે કે અ વાતાવરણ એટલું બધું હવામાનમાં ફરક જોવા મળે પહેલા કરતા કે જયારે વરસાદ પડવાના ટાઈમે ગરમી પડે ગરમી પડવાના ટાઈમે વરસાદ ઠંડી કોઈ નક્કી નહી પણ આવું બધું. થવાનું આવું બધું થાય છે ને એના કારણે જ હવામાનમાં ફરક એટલે ટાઈમ ટુ ટાઈમ ઋતુનું મહત્વ જળવાય નહી રહેતું. એટલે આ બધી આખું ચક્ર એમનું. છે ને એ આખું ગોળ ફરી ગયું છે એમ ઊંધું થઈ ગયું છે પેલા. કરતા.
હા એવું તો છે. એ તો સો ટકા વાત સાચી તમારી બટ હવે તો કેવાય ને કે આપણે. એકલા એ આ બધું તો પરિસ્થિતિને સુલજાવી નહી શ. શ આપડે બધા સાથે કરીને. મળી ને કરીશું ને ત્યારે.
સાથે મળીને તો કરીશશું પણ જો હવે આપણે આવી નાની નાની વાતોમાં આપણે પોતે અ એવું કહેવાય કે એક બે જણથી તો બદલા નહી જવાનું પણ કદાચ જો એ એક બે જણ કરશે અને બીજા એની જોડે ચાર જણ પ્રેરિત થશે કરવા પ્રત્યે. તો એવું કેવું નહી કતા કે ટીપે ટીપે સરોવર ભરાય તો શરૂઆત તો થોડીક આપણે જાતે કરવી જોઈએ કરીશું જ અને એનાથી જો કદાચ લોકોનું મગજ ફેરવાય અને એ લોકો બધું શું કેહેવાય ફોલો કરે આવું. આપ જોડે રહીને તો ઘણો બધો દેશમાં હું તો કઉ આખું સો ટકા માંથી આપણે વીસ પચીસ ટકા તો ફરક જોવા મળશે જ અને જો એજ રીતના સરકાર પણ આપડી જોડે આપશે માણસો જોડ કરે છે તો. ખરું જ પણ કેવું કરે છે તો ખરું પણ એ કેવું થોડાક ટાઈમ માટે કરે છે પછી કોઈ એને અમલ કરે ના કરે એ લોકોને કોઈ ફરક ના પડે એ લોકો નિયમો બહાર પાડી દે છે પણ જે રીતના અમલ કોઈ કરતું નથી ને તો પછી એ નિયમો. બધા ભંગ કરી બધું બંધ કર થઈ જાય છે એમ થોડી.
એમાં એવું છે ને કે જો આ કેવું છે એકને જોઈને બીજું. શીખે એ પછી સારું હોય કે ખરાબ.
હા.
જો મેં તમને નિયમ તોડતા શીખ્યા ને તો પછી હું. પણ તોડવાની જ છું અને. એટલું સારું જોઈ ને શીખતા વાર. નથી લગતી એટલું ખરાબ એને.
ખરાબ હ અને જેટલું સારું શીખવામાં ટાઈમ લાગે. લગે છે કેટલું આ લોકો ખરાબ શીખવામાં ટાઈમ નહી લગાડતા. એમ એટલું. આ ફટને એ તો મેં જોયું જ છે કે ગમે તેવું સારા માણસને બનવા માટે બહુ મહેનત કરે પણ જો એને ખરાબ બનવું હોય ને તો એક રાતમાં બની જાય.
એ તો છે.
એટલે પણ શું કરીએ હવે ચાલ્યા કરે આપણા પોતા એકલાથી તો કશું થવાનું નથી પણ આપણે કેવું કે એકદમ બધું એ લિબરલ ના રહેવું જોઈએ થોડુંક આપણે ભણેલા ગણેલા છીએ તો આપણે. સારા આપણા ભારત દેશ ના નાગરિક તરીકે અમુક અમુક ફરજો આપડણે બજાવી જોઈએ જેમ કે એવું કહી શકાય કે આપણે રસ્તામાં ચાલતા હોય. અને આવું કઈક કચરો બચરો જોઈએ તો. આપણેે ઉઠાવીશું તો કદાચ આપણા થી મોટા લોકોને પણ આપણા નાના બાળક જોવે તો એ એને પણ એવું જ જ્ઞાન આવશે અને એ કાલ ઉઠીને એવું કરશે તો એક એક પાંચ પાંચ માણસ કરીને દેશ આગળ વધવાની શક્યતા ખરી.
એ તો છે.
વીટલે
બોલો બીજું શું ચાલે છે?
બસ કંઈને યાતાર તો જોવા આવું બધું ચાલે છે. આ ગરમી વધી રહી છે. થોડીક તો, કેવું રાતે થોડુંક બાર ફરવાને એવું નીકળીય છીએ, સવાર બધું જોબનું હોય, એટલે થોડુંક અતાર એક બે કલાક ફેમિલી સાથે સારી રીતના બેસિયા આખો દડો શું થયું બધું, નક્કી ડિસ્કસ કરીએ થોડુંક, અને પછી સંંજે આંટો બાટો મારીને સુઈ જઈને પાછા, સવાર બીજે દિવસ હતાને એવા એવા જોબ પર એમ.
સજાય છે તમારે ક્યાં છે અત્યારે જોબ?
હું નડિયાદ માં કરું છું ને નડિયાદ સાઈડ. અમારે હા મેં આઈ ટી એન્જિનિયરિંગ કરે ને તો મારી ઇન્ટર્નશીપ ચાલુ છે નડિયાદ બાજુ. સાયબર સિક્યોરિટીમાં. હમ્મ.
ઓ અચ્છા. તો તમે અપડાઉન કરતા હશો ને બસમાં.
હ હ હ અપડાઉન જ કરું છું, પણ હું બસમાં કેવું નહીં મારું પોતાનું એક્ટિવાદ લઈ જાઉં છું.
બરાબર.
એટલે, કેવું પેલું કે થોડુંક બસમાં ને હેેમાં, થોડોક બધા ટાઈમ લાગેને પેલું પોતાનું સધન હોય ને, તો ફટાફટ ગમે ત જવું હોય તો પહોંચી જવાય પેલું તો રાહ જોવી પડે, અને પછી ઘરના એમ કે પોતાનું સધન હોય તો સારું કઈ તાપમાન રખડવાનું એમ. એકલું એકલું. પેલું કેવું કે, હા ચાલે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એ સારું આપણું, ગવર્મેન્ટનું પણ એમાં જો બધા એક દ ખાસ બધા મિત્રો આપણા જોડે હોય ને તો જવાય આપણાથી, તો આપણને કશું એકલુંય ના લાગે, અને કમ્પ્લીટ જઈને પાછા એ જે પણ આ તો એકલું ને એકલું બધે ફરવાનું એ કરતા આપણને આવડતું હોય, તો પોતાનું જ સધન લઈને જવું સારું એમ એવું.
એ તો છે.
હારું ચલો તો મળ લએ પછી.
હા મળી સુઈએ હવે.
હા હા.